કેમ છો?
હા મિત્ર હું મજામાં છું. તમે કેમ છો મિત્ર?
હું પણ મજામાં છું. આ વેકેશન કેવું ગયું?
હા મિત્ર અમના વેકેશન તો ખુબ જ સારી રીતે ગમ ગરમીમાં પસાર કર્યું. અમ પ તો જ આવ્યું. ને તમારું મિત્ર કેવું ગયું?
મારું પણ વેકેશન સારું ગયું. શું તમારી પાસે સમય છે?
હા મિત્ર ચોક્કસ, કહો ને શું કામ છે?
તો આજે આપણે એક વિષય પર ચર્ચા કરીએ કે સામાન્ય જીવનમાં જે પણ ટેકનોલોજી છે તો એનો શું ઉપયોગ છે? તેમના વિશે હું થોડુંક તમને કહીશ કે આજનું જે પણ યુગ છે, એ વિજ્ઞાન અને ટેકનોલોજી ન યુગ છે. જે આપણે જાણીયે છીએ તો ટેકનોલોજી એ માનવ જીવન નું ખૂબ મોટો બદલાવ લાવ્યો છે કારણ કે, આપણે ખબર છે કે પહેલાના સમયમાં હાલમાં જોઈએ તો મોબાઈલ નો ઉપયોગ કરીને લોકો સંદેશો એક જગ્યાથી બીજ જગ્યાએ કેટલીક સેંકડો સેકટોમાં જ પહોંચાડે છે. પરંતુ, પહેલા સમયમાં ત્યારે લોકો ટપાલ લખીને આપતા હતા તો, ત્યારે એક જગ્યાએ થી બીજી જગ્યાએ સંદેશ પહોંચવા માટે ત્રણ થી ચાર દિવસ લાગતા હતા પરંતુ હાલમાં એવું નથી. તો જે પણ પ્રાચીન સમયના માણસો હતો એ નાના કામો માટે પણ ઘણો સમય લેતા હતા અને ઘણી મહેનત જતી હતી પરંતુ હા જે ટેકનોલોજીનો ઉપયોગ છે એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ આપણને સરળ પડે છે જેમ કે કામો સરળ બને છે ઝડપી બને છે અને કામો પણ ચોકસાઈ પૂર્વક થાય છે, મોબાઈલ ફોન કોમ્પ્યુટર. ઇન્ટરનેટ, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ એ એપ એક ખૂબ જ વિભિન્ન અંગ છે. મશીનો અને વિવિધ ડિજિટલ સાધનો આપણા રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તો જે પણ ટેકનોલોજી નો ઉપયોગ માત્ર આપ આપણે મોટા મોટા ઉદ્યોગ, ક્ષેત્રમાં જ નહીં પરંતુ આપણે નાના નાન જગ્યાએ જેમ કે શિક્ષણ, આરોગ્ય, ખેતી, પરિવહન, વેપાર, બેંકિંગ, અને વગેરે જેવા ઘ ઘરેલું જીવનમાં પણ થાય છે આજે માણસ ટેકનોલોજી વિના માણસની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે જો મોબાઈલ કે ઇન્ટરનેટ ના હોય તો લો કોનું, જીવન વિચારવું શક્ય નથી. અને ટેકનોલોજી નો એક પ્રાચીન સમયમાં પણ કહેવાય છે કે અ ટેકનોલોજી ને એક શોધ એટલે કે પૈંડું તો પહેલામાં પહેલા પૈંડું શોધવામાં આવ્યું હતું. જે ખૂબ જ પ્રાચીન સમયમાં શોધવામાં આવ્યું હતું તેના પરથી ધીરે ધીરે બળદ ગાડાની શોધ થઈ હતી અને તે તેના પરથી ધીરે ધીરે પરણા લઈને માન માનવ એક સાયકલનો વિકાસ કર્યો હતો. એમ ટેકનોલોજી ખુબ જ આગળ વધી છે આપણને ખબર છે, કે આપણા ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાાઈલ મેન તરીકે ઓળખાતા શ્રી અબ્દુલ કલામજી તો તેમણે સાયકલ પર લઈ જઈને એક મિસાઇલ તૈયાર કર્યું હતું અને ભારતનું પહેલું એવું મિસાઇલ તૈયાર કર્યું હતું જે અવકાશમાં ગયુ અને ભારતને પ્રથમ અવકાશ મિશન સફળ બનાવ્યું હતુ. તો એમને પણ આ ટેકનો એક ટેકનોલોજી છે કે પહેલા સમયમાં ખાલી પંડ્યું હતું ને તેના પરથી અબ્દુલ કલામજીએ. આટલી મોટી શોધ કરીને ભારતનું વિશ્વસ્તરે નામ રોશન કર્યુ તો મા માનવજાતને પોતાની જરૂરિયાતો પૂરી કરવા તથા તેને માનવ જ બ બધી ક્રિયાઓને સંતેશ મેળવવા માટે ટેકનોલોજી ખૂબ જ અઘરું ખૂબ જ સરળ બનાવે છે. ચગ્રન ની શોધથી લઈને આપણે કોમ્પ્યુટર ઇન્ટરનેટ સુધીનો સફર જોઈએ તો ત્યાં આપણે બધે ટેકનોલોજી ના ઉત્તમ ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. તો પ્રાચીન સમયમાં લોકો જે પણ કહુ કે જે સંદેશો હતો એ પોસ્ટમાં લગતા હતા અથવા દૂતો દૂતો પર આપતા હતા અને તે દૂધ જઈને એક જગ્યાથી બીજી જગ્યાએ જઈને કહેતા હતા પરંતુ આજે મોબાઈલ ફોન તથા ટેલિફોન અને ઇન્ટરનેટ ના ઉપયોગના કારણે આપણેે દુનિયાભરના કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિને આપણેે તરતને સારી અને ચોકસાઈ પૂર્વક સંપર્ક કરી શકીએ છી અને ઝડપી સંદેશ વ્યવહાર કરી શકીએ છીએ, કોમ્પ્યુટરની શો શુદધ એક માનવ જીવન માટે ખૂબ જ ક્રાંતિકારી શોધ તરીકે કહેવાય છે શરૂઆતમાં કોમ્પ્યુટર મોટા કદના હતા, આખો એક રૂમ ભરાઈ જાય એટલા મોટા વિશાળ કોમ્પ્યુટર હતા પરંતુ આજે ઘણા નાના મિની કમ્પ્યુટર તરીકે ઓળખાય એટલે કે લેપટોપ લેપટોપ પણ આજે ખૂબ જ આપણે ગમે ત્યાં ફરાવી શકીએ છીએ. સ્માર્ટફોન જે શક્તિશાળી કમ્પ્યુટરની સુવિધાઓ પણ ઉ ઉપલબ્ધ છે આપણી પાસે તો ઈન્ટરનેટ ની શોધ દુનિયાને જોડવાનું કાર્ય કરે છે, જેમ કે આપણને સ હવામાન ની પણ આગાહી એક જગ્યાથી બીજી જગ્યાએ હોય તો આપને ખબર પડી જાય છે કે ક્યારે વરસાદ આવશે એવી આ બધું ઇન્ટરનેટના કારણે પોસિબલ છે અને ઘણી બધી સેટેલાઈટ પણ બનાવવામાં આવી છે, જે અવકાશમાં છોડવામાં આવે છે, ત્યાંથી બધું જોવામાં આવે છે. અને ઓનલાઈન અભ્યાસ પણ કરી શકીએ છીએ આપણે ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ એટલે કે ઓનલાઈન ખરીદી પણ કરી શકીએ છીએ અને વિવિધ સેવાઓનો લાભ લઈ શકીએ છીએ અને શિક્ષણ ક્ષેત્રે પણ આજકાલ ટેકનોલોજી નો ખુબ મહત્વપૂર્ણ ફાળવે છે કારણ કે આપણે ખબર છે, કે શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ બન્યો છે. પેલા વિદ્યાર્થી માત્ર પુસ્તકો અને શિક્ષકો પર જ આધારિત હતા પરંતુ હાલમાં જ્યાારથી ઇન્ટરનેટની શોધ થઈ છે, ત્યારે વિશ્વભરની માહિતી વિદ્યાર્થીઓ મોબાઈલ કે લેપટોપ પર મેળવે છે અને તેને જાણે છે. અને તેના વિશે વધુ ને વધુ શીખે છે તેઓ યુટ્યુબ પર જોય છે ગૂગલ પર જોય છે. ચેટ જીપીટી નો ઉપયોગ કરે છે વગેરે જેવા ટૂલ્સનો અને એપ્સનોો ઉપયોગ કરીને તેઓ ખુબ આગળ વધે છે, ઓનલાઈન વર્ગો ડિજિટલ લાયબ્રેરી પણ આપણી પાસે ઉપલબ્ધ છે શૈક્ષણિક વેબસાઇટ મોબાઈલ એપ્લિકેશન દ્વારા વધુ સરળ બન્યું છે. આપણે ખબર છે, કે જય્ જ્યારે કોઈ વિદ્યાર્થીને ગણ ગણિત નો પ્રશ્ન ન સમજાય તો તેઓ ઓનલાઈન વિડીયો દ્વારા વિવિધ રીતોથી તેનો અભ્યાસ કરે છે અને વિજ્ઞાનના વિષયો માટે એનિમેશન અને પ્રો પ્રોગ્રામના વિડીયો પણ સમજણ માં વધારે તેમને મદદરૂપ થાય છે આ બધું આપણને ઇન્ટરનેટના કારણે જ સંભવ છે. પછી જોઈએ તો જે પણ આપણું સંચાર ક્ષેત્ર છે. તેમાં ટેકનોલોજી નો એક ખૂબ જ ઉમદો ઉપયોગ કરીએ તો સંચાર ક્ષેત્રમાં ટેકનોલોજી એ હાલમાં સંચાર ક્ષેત્રમાં એક સંપૂર્ણ બદલી નાખ્યું છે. કારણ કે મોબાઈલ ફોન એ જે પણ ઈમેલ છે, સોશિયલ મીડિયા છે, વિડીયો કોલ દ્વારા લોકોને એકબીજા સાથે સરળતાથી જોડી શકાય છે. હવે એનો આપડે એક વાત કરીએ તો કોઈ લોકો વિદેશમાં રહેતા હોય એનો પ એના પરિવાર કે એ બીજા દેશમાં રહેતા હોય તો એમની વાત કરવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ જ્યારથી ઇન્ટરનેટ આવ્યું છે ત્યારથી લોકો સરળતાથી વાત કરે છે સરળતાથી મીટિંગ કરીને ઓનલાઈન એકબીજા સાથે જોડાય છે આરોગ્યમાં પણ આપણે જોઈએ તો ખુબ જ મહ ત્વ પૂર્ણ અને ઉમદો ફાળો છે ટેકનોલોજી તો આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી એ ઘણી પ્રગતિ કરી છે આધુનિક મશીનો દ્વારા રોગોની તપાસણી કરે પછી સારવાર વધુ સરળ બનાવે છે જેમકે એક્સરે, સોનોગ્રાફી, એ એમ આર આઈ જેવી ટેકનોલોજી દ્વારા શહેરની અંદર ઘણી બધી માહિતી મેળવી શ શકાય છે ઓનલાઈન ડોક્ટરની સલાહ અને આરોગ્ય એપ્લિકેશન થી આપણે લોકોને આરોગ્ય સંબંધિત માહિ તી મળે છે આના વિશે તમે શું કેવા માંગો છો?
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે. કારણ કે આપણે મિત્રો જોવા જઈએ તો પહેલાના સમયમાં આટલી બધી ટેકનોલોજી વિકસેલી ન હતી પણ મિત્ર તે સમય દરમિયાન ટેકનોલોજી જે હતી તે આટલી બધી વિકસેલી ન હતી ને એનો યુઝ એટલો બધો લોકો કરતા પણ નહી હતા કારણ કે આર્થિક રીતે તે સમયમાં જોવા જઈ તો અમુક જ લોકો કે જે લોકો પાસે સારા પૈસા કે એ લોકો હોય તે આ ટેકનોલોજી નો ઉપયોગ કરતા હોય પણ મિત્ર આપડે હાલના સમયમાં જોવા જઈએ તો હાલના સમયમાં ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે એકનો વિકાસ એટલો બધો વધી ગયો છે મિત્ર કે એક એક માણસ ટેકનોલોજી સાથે જોડાયેલો છે મિત્ર કારણ કે અને આ ટેકનોલોજી એવી વસ્તુ છે કે જેના વગર આપણી જિંદગી ચાલે જ નહી ને માણસ એ ટેકનોલોજી સાથે જોડાઈ ગયેલો છે, મિત્ર. કારણ કે તમને મિત્રો ખબર જ છે કે સવારથી સાંજ સમય દરમિયાન આપણે કોઈ પણ માણસની દિનચર્યા જોવા જઈએ તો એ ટેકનોલોજી સાથે જોડાયેલો જ રહો અ હોય છે એવો કશું વ્યક્તિ એવું હોતો નથી કે જે ટેકનોલોજી સાથે જોડાયેલ ના હોય કેમ કે આપણે જોવા જઈએ કે મોબાઈલ ફોન એ બધા યુઝ કરતા જ હોય છે જે વેહિકલ હોય કે જે રિક્ષા, બસ, એનો પણ યુઝ આપણે સિટી શહેરમાં અ જોવા જઈએ તો કરતા હોય છે. ને મિત્ર હાલના સમયમાં ગામડામાં જોવા જઈએ તો ધીરે ધીરે ગામડામાં માં પણ આ ટેકનોલોજી નો ઉપયોગ વધતો જતો છે. કારણ કે આપણને ખબર જ લાઈટ લાઈટ તો બધે ગામડામાં મોસ્ટ ઓફલી જોવા મળે જ છે સેલ્ફ ફોન છે તે પણ જોવાજ મળે છે ને આવી જ રીતના જે ખેડૂતો છે તો ખેડૂતો પણ આ ટેકનોલોજી નો ઉપયોગ કરતા જ હોય છે મિત્રો ભલે ફોનનો ના ઉપયોગ કરે. પણ જે ટેક્ટર છે કે પછી આધુનિક પેલા અ સાધનો છે એનો ઉપયોગ કરતા હોય છે મિત્ર. ને મિત્રો તમે કીધી એ ખુબ જ સાર સાચી વાત છે. કારણ કે આજે જે વિદ્યાર્થી જીવનમાં છે. એમાં પણ આ ટેકનોલોજીનો જે ઉપયોગ છે એ ખૂબ જ અ કરી રહ્યા છે. કારણ કે વિદ્યાર્થીને જો કોઈ પ્રશ્ન થાય. તો એ ટેકનોલોજી કે જે મોબાઈલ ડીવાઈસ છે એના મદદ થી કંઈ પણ એનો પ્રશ્ન હોય તો એ અ વગેરે જે બનાવેલા એ આઈ ટુલ્ છે ચેટ જીટીપી છે જેમીની એ આઈ ગુગલ એવા બધા ટૂલ્સ નો ઉપયોગ કરીને એ પછી પોતાનો જે ક્વેશ્ચન હોય તે સોલ્વ કરતો હોય છે ને જે પોતાનું જ્ઞાન હોય તે વધારતો હોય છે મિત્રો તો એ ખુબ જ સારી વાત છે. ને મિત્ર આપણને ખબર જ છે કે કોરોના કાળ દરમિયાન આ ટેકનોલોજીનો ઉપયોગ વિદ્યાર્થીઓ એ ખુબ જ કરેલો હતો. કારણ કે તે સમય દરમિયાન ઓનલાઈન ક્લાસીસ ચાલતા હતા. તો તે સમયે જે વિદ્યાર્થી હતો વિદ્યાર્થીઓ હતા એ લોકો એ ખુબ જ આ અ ટેકનોલોજી નો ઉપયોગ લીધો હતો. હાલના સમયમાં પણ આપણે જોવા જઈએ તો જે ટેકનોલોજીના જે અ વિકાસ છે તે ધીરે ધીરે વધતો જ જતો છે કારણ કે સમય સમય દરમિયાન જે પણ આપણા જૂની કઈ ટેકનોલોજી છે એમાં નવું નવું અપડેટ કરીને એ લોકો નવું નવું વર્જન કરતા તા હોય છે. તમે જોઈ શકો છો કે નવા નવા ફોન રિલીઝ થાય છે જે ઇન્ટરનેટ છે તે ફોર જી થ્રી જી ફાઈવ જી સિક્સ જી એવી જ રીતના આપડને. જોવા મળે છે ગાડી પણ એ ટેકનોલોજી વિક અ વિકસિત થતી જ રહેશે. તો તમે આના વિશે વધુ શું કેવા માંગો છો મિત્ર
હા મિત્ર તમે કહી એવું કે ટેકનોલોજી હાલમાં ખુબ જ ઉપયોગી છે તમે કહ્યું ખેતીમાં પણ ખૂબ ઉપયોગી છે જે પણ ટ્રેક્ટરો છે હવે મહેનત ઓછી જેના કારણે ખેડૂતોની મહેનત ઓછી કરવી પડે છે પછી જે પણ બેંકિંગ છે. એમ પરિવહન છે એમાં પણ ટેકનોલોજીનો ખૂબ જ ઉમદો ઉપયોગ થાય છે કારણ કે પેલા બેન્કમાં જઈને ઉપાડા પડત હતા પરંતુ હવે ડિજિટલ બેન્કિંગ ગુગલ પે ફોન પે નો ઉપયોગ કરીને આપણે સરસ તાથી એક જગ્યાએથી બી જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરી શકીએ છે. આટલું કહીને આપણેે આ વાતને પૂર્ણ કરીએ.
હા મિત્ર.